હલો હા હલો. અવાજ આવી રહ્યો છે મારો તો મને અવાજ આવી રહ્યો છે.
હા આવતો છે ને ભાઈ. તો આવજે આપડે છે ને કોરોના જે આવેલો હતો ને
હા.
તેમના વિશે ચર્ચા કરવાના છે તો તમારા ઉપર ટાઈમ છે પાંચ દસ મિનિટ વાત કરી શકું મેં.
હા તમાર માટે બહુ ટાઈમ છે બોલો ને તમે.
હા તો જે આપડે આ જે ભારતમાં કોરોના આવ્યો હતો ને એ આપણેે બધા કઈ છે ચીન માંથી આયો ચીન માંથી નથી આવ્યું એ બધું પ્લેનિંગ દ્વારા અમેરિકા દ્વારા કરવામાં આવેલું હતું જેમ કે જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે ને, એમને બે હાજાર ચૌદ માં છે ને જે ભારત ન થી વધારો થવા લાગેલો કે નહી.
હમ્મ.
તો વસ્તી વધારા ના કારણે. તે લોકો એ પહેલેથી જ વિચારેલું કે બે હજાર ઓગણીસ કે વીસ માં છે ને જે કોરોના આવેલો ને તે ટાઈમે કરેલું કે ટાઈમ આપણેે આ વેક્સિન બહાર કાઢવાની છે, એ એટલે કોરોના કોરોના વાળું બધું પોઝિટિવ વાળું બધું બહાર કાઢેલું ચામાચીડિયાનુ રોગ વાળું ને બધું પછી એ આક્ષેપ છે ને. નાખી દીધેલ ચીન ઉપર એમ તો આપડે બધાને થઈ ગયું કે ચીનમાં થયું છે ને ચીન માં નથી થયું. બધું એ બધું અમેરિકા દ્વારા થયું એવું બધું, ન્યૂઝમાં આવતું હતું.
ત્યાર પછી છે ને કે આ બધું રોગમાં વેક્સિન આયી વેક્સિન દ્વારા બધા લોકોને હાટે ને એ બધું આવા લાગેલું હતું, આ રોગને દૂર કરવા માટે બધી વેક્સી કાઢેલી હતી, કોરોનામાં. એ બધું છે એના વિશે.
કોરોના એવું વસ્તુ છે કે જેના દ્વારા ગમે તે પ્રેશર વાળું સુુગર પ્રેશર વારુ વ્યક્તિને તરત એ કોરોના પકડી લેતો હતો. અને એમને દૂર કરવા માટે મોદીજી એ વેક્સિન કઢલી જે વક્સિન એક વક્સિન લઈ તો. આવું થાય પછી બીજી વેક્સિન આવી ત્યારે એમ કેવામાં આવ્યું કે તમે કે ફરવા જશો તો તમને વેક્સિનની બધા આવે તો તમને અંદર જવાની દેશે. આવું છે તેવું છે એમ કરીને બધું જાત જાતનુ કહેવામાં આવતું હતું.
પરંતુ એવું કઈ નથી હોતું પણ આ બધુ વેક્સસીનના લીધે બધાને અવડે જે હાર્ટ એટેક ને એ બધું આવતું છે ને. કોરોના બધું, આ અમેરિકા દ્વારા બધું ફેલાયેલું હતું. તો એવું ગણવામાં આવે છે એમ. તો અને દૂર કરવા હારું લોકો એ બધું જે વસ્તી વધાડો હતો ભારત માટે લોકો કેટલાય મારી લેખા કેટલાય બધાને સળગાવી દેતા, એમજ કોઈને લાશ ની આયપી કોઈને એવું છે એમ એમને બધું જાત જાતનું બધું થયું છે આમાં કોરોના દ્વારા. કોરોના વસ્તુ એવું હતું કે, જે માણસને એકદમ ભદતર દશા કરી નાખે છે. તેના દ્વારા આ બધું થયું છે કોરોના એક એવું વસ્તુ હતું કે જે કોરોનામાં જે લોકો મરી ગયા એમને સહાય આપ પાવતી હતી, ને બધા લોકોને ઓક્સિજનની પ્રાપ્તિ થતી નથી હતી એમ ઓક્સિજન જેને જુવેએ તેને ઓક્સિજન યોગ્ય સમય મળતો ન હોય તો અનેને શ્વાસ પુલી જતા હટા તેના દ્વારા બધું આ કોરોનામાં બધું, આવેલું હતું ત્યાર પછી આ વેક્સિન શોધવા આવી. બધાને મારવામાં આવી બે મારી સ્કૂલમાં અને એ બધા છોકરાઓને નાના છોકરાઓને બધાને આ વેક્સિન આપવામાં આવતી હતી. તો આના વિશે તમે શું કેવા માંગો છો તો તમે કક જણાવો ને?
તમારી વાત સાચી છે કે આજના સમયમાં તમે જાણજો, કે બે હજાર વીસમાં તમને કોરોના આવ્યો હતો તેમજ જયારે કોરોના આવ્યો હતો. જે, તેનું કારણ છે કે વસ્તી વધારના કારણે તેથી કોરોનાનો. કોરોના આયો તો તેમાં જયારે જે કોરોનામાં લોકડાઉન રાખવામાં આવ્યું હતું લોકડાઉન માં લોકોને ખા પૂરતું મળતું ન હતું જેમાં લોકો અ જેમ કે ગામ ગામડાઓમાં તો ગામડાઓમાં તો લોકોને વાંધો ના આવતો હતો પણ શહેરો વાળા શહેરોમાં તો લોકો એ પોતાના ઘરથી દૂર કે બહાર પણ ના નીકળવો જોઈએ કે રૂમ માંથી પણ ના નીકળવું જોતું હટુ એટલું સ હતું કે લોકો કોરોના માં
લોકોના કારણે તેઓ તેમાં કોરોનામાં ઘણાનું મોત થયું છે જેમાં ને જેમ કે કોરોનામાં લોકો ઘણું મોત થયા હતા જેમકે તેમાં. વેક્સિનોને વેક્સિનો ઉપલબ્ધ થઈ હતી જેમ જે તે વેક્સિન લેવા. કે તે કોરોના સારો થઈ જશે જે કરીને લોકોએ વેક્સિનનો ઉપયોગ. કર્યો હતો જેમ તે વેક્સન લેવા પછી તેઓ કવા લાગ્યા કે આ. લેશો તો તને પછી. કસ્મતી વેક્નની વાત વાત કે જો વેક્સન લીધ. તેઓ હાર્ટ એટેક કે પછી જે અન્ય પ્રકારની બીમારીઓ. આવશે તેથી તે બીમારી ના કારણે તે માણસને. દુ થજ ડથી પ વેક્સીનઑ ન. લેવામાં આવ્યો હતો જેથી ભારતમાં વસ્તી વધારવાના કારણે ઓછી કરવામાં આવી હતી જે કારણે કોરોના ના અન્ય રોગો જેમ કે જે અન્ય. બીમાારીઓ હોય છે. તાવ હોવા છતાં તે બી તે કોરોના કહવા લાગ્યા હતા જેમ કે ઘણા. પ્રકારના રોગો એમ કહીને તેઓ. હોસ્પિટલમાં દાખલ કર્યું તે કોરોના છે એમ. તેઓને મારી નાખવાવામાં આવ્યા હતા તેઓ કે લોકો ઘણું મૃત્યુ પામ્યા હતા તે. ભારતમાં અસ્થસિત કરવા માટે તેવું. કેમ કે પૂરું અનાજ ના મળી રહ્યું છે કોરોના લોકડાઉન છતાં તે. હવ ગામડાઓના. તે શહેરોમાં ઘણા વ્યક્તિઓ. તોતા હતા ગામડાઓમાં તો થોડા ઘણા વ્યક્તિઓ પણ બ. કરી શકતા હતા પણ શહેરોના વ્યક્તિ જે. હા પોતાની સોસાયટી. પછી જે. નીકળી શકતા ન હતા જેથી કારણે તે કોરોના ન વધ થ. વધુ કરીને તે કોરોનાનો નાશ કર્યો હતો તે. પછી કોરોના વેક્સિન આપ્યા છતાં તે.